હલો
હલો કેમ છો
હું મસ્ત મજામાં છું તમે કેમ છો
હું પણ એકદમ મજામાં છું
બોલો બોલો શું ચાલે છે લાઈફમાં
બસ કઈ નઈ હમણાં તો જો વરસાદ ચાલી રહ્યો છે સરસ મજા નવ વરસાદ વરસાદ આવે છે કઉ તો પેલો વરસાદ પડ્યો છે અમારે ત્યાં હમણાં
અરે વાહ વાહ વાહ અરે ખરેખર કહેવાય ને કે વરસાદ આવે અને ધૂમધાડ એટલે એકદમ આપડે બધું ભૂલી જઈએ અને વરસાદમાં પણ કેવાય ને કે ઈન્દ્રધનુ એટલે ઈન્દ્ર મહારાજા વરસે છે અને જયારે આપણે અ એમ ઉપર જોઈએ તો એમ કાઈ પણ કેવાય ને એકદમ સાફ નથી દેખાતું બધું ધૂંધલું દે ખાય છે અને વરસાદ કેવાય ને કે માત્ર પાણીના ટીપા નથી પણ મને એવું લાગે છે કે કુદરત નું એક સુંદર સંગીત છે એટલે જેમ કે તમે કીધું એટલે પહેલો વરસાદ પડે અને કેહેવાય ને કે માટીની ભીની સુગંધ આવે ત્યારે મનમાં એક અલગ જ શાંતિ ઉતરી આવે છે ખરેખર અને સાચું કઉ ને તો પેલુ નાણા હતા ને એટલે બાલપણમાં વરસાદ એટલે કાગળ ની હોળીઓ અને ભીના કપ આપણા અને મમ્મી ના ગરમ ગરમ ભજીયા અને આજે કેહેવાય કે જીવન એકદમ બદલાઈ ગયું છે પણ ખરેખર વરસાદ આવે આવે ત્યારે આજે પણ એ યાદો ફરી તાજી થઈ જાય છે
હમ્મ સાચું કીધું એ તમે ઇન્દ્રધનુષ ની વાત કરી તો ચોક્કસ હું પણ બને પણ ચલો યાદ આવે તો એક વાર હું બારી માં જઈને જવું તો ખરા કે ઇન્દ્ર ધનુષ નીકડે છે કે નહી ગમ છે હમ્મ
અને સાચું કઉ ને તો એટલે કેવાય ને કે વરસાદ અ મતલબ મને એવું લાગે છે કે ખબર નહું મને થોડું એમ કવિડ મારો એ મારો સ્વભાવ થોડો એક કવિ જેવો છે તો ક્યારે ક્યારે જયારે વરસાદ આવે ને તો મને એમ મગજમાં ખરેખર એકદમ શબ્દો એમ અથડાય છે અને મને એવું લાગે છે કે હું કઈક ને કઈક સારું લખું કે કઈક બોલો તો મને એવું લાગે છે કે જયારે વરસાદ આપણને એક સુંદર પાઠ શીખવે છે કેવાય ને કે જે એક સુખી ધરતી વરસાદની રાહ જોએ છે તેમ જીવનમાં પણ જારે પણ કેવાય ને કે મુશ્કેલીઓ પછી પણ ખુશી ના દિવસો આવે છે બસ ધીરજ રાખનારને કેહેવાય ને કુદરત ક્યારેય નિરાશ કરતી નથી અને વરસાદમાં દરેક ટીપો જાણે કહે છે કે જીવનમાં કેટલું કેટલો પણ તાપ હોય પણ એક દિવસ શાંતિ નો વરસાદ જરૂર વરસે છે તો જયારે પણ વરસાદ પડે ને તો મને લાગે છે કે ખરેખર એ હવે તો એવું છે કે આપડે બધા ફ્લેટોમાં આવી ગયા એટલે પેલાના કાલમાં તો કેવું હતું કે આપે ગામડાઓમાં રમતા પછી ગામડામાં કેવાય ને અ એમ ક્યાંય પણ જવાનું દોડી જવાનું એકદમ ખુલ્લા મણે બધાને આપણે ભેટતા અત્યારે થોડું બદલી ગયું છે એટલે અત્યારે કેવું છે કે વરસાદ પડે તો એટલે એમ શહેરોમાં કોઈક જુદું હોય છે વરસાદ પડે એટલે બધા પોત પોતાના ઘરમાં આવી જાય છે કેવાય ને કે આપડે એમને એમ સુરક્ષા માટે પણ સારું જ છે ખરેખર કેમ કે અત્યારે શહેરોમાં એટલે વ્યવસ્થા જુદી હોય જે ગામડાઓમાં કહેવાય તો કે વ્યવસ્થા જુદી હોય છે પણ વરસાદ પડે એટલે મનમાં આપણને અ એમ મન બહુ શાંત તને કહેવાની કે પ્રસન્ન થઈ જાય છે.
એ તો સાચી વાત છે એકદમ સાચું કીધું તમે. કે વરસાદ આવે ત્યારે એટલો મન પસંદન અત્યારે તો તમને સાચું કહવું તો એવું સરસ લાગી રહ્યું છે એકદમ શાંત વાતાવરણ છે. અને સરસ મસ્ત મજાને કેવાય ને ઠંડી ઠંડી એકદમજ સુગંધ પણ છે. અને બહુ મસ્ત લાગી રહ્યું છે એટલે કે કઈ નહી કે ઉનાળો હતો ને ત્યારે બસ સાચુ એટલું તપ તું આમ એમ લાગતું હતું કે ક્યાંય ઘરે બારે આપણે જઈ ન શકીએ અને આ તો ને શરીર માં પણ આમ મજાના આવે આમ શું ખાવું શું ના ખાવું અત્યારે એવું છે. એટલી મજા આવી છે ને. કે શું બતાવું તમને અને વરસાદનું તો સાચું કહો તમે જેમ મને કાગળની બોટ મૂકી હોય. તો મને મસ્ત લાગે છે. કે સાચે મને જે આપણા નાનપના દિવસો છે એ યાદ આવી ગયા મને. એલેતો માને પણ હવે લાગે છે કે પાછું એક એક વારે કાગળની આપણે નાવ બનાવીને પાણીમાં મોટું નાના ગામ થાય છે ક્યાં તો ઘણું બધું પાણી ભેગું થઈ જતું હોય છે. અહં રોડ પર ને ત્યાં તો અને મારા બાલ્કનીમાં પણ કહ તો ઘણું બધું પાણીમાં ભેગું થઈ ગયું એટલે કે સરસ મજાનો ઘણો વરસાદ. પડીઠું સવારથી. તો બહુ સરસ લાગે છે આમ ઠંડુ ને સરસ ને આમ કહેવા ને કે પંખાની પણ હ તો જરૂર નથી. એમ લાગે બસ ઓઢી ને સુતા ર આપડે એવ મસ્ત લાગે છે. અને એમાં તો ક હમણાં તો મેં પોપર પડી એમ તો જ વસા લાવી છે. કઈક આપડે બનાવીને ખાય તો સરસ મસ્ત ભીંડા નો શાક બનાવેલું છે. તો આમ લાગ કે ચલો થોડી વાર પછી સરસનેનું ગરમ કરીને ખાઈ લઈ. જે સરસ મસ્ત. કે નને એટલું સરસ આમ મજા આવેે છે કે શું કહું આનંદ થઈ ગયું છે મનમાં. હલો. અને એ બીજું બધું તો રોજનુંજ કામ ચાલી રહ્યું છે તમને બતાવો બીજું નવીનમાં કઈ
હા ખરેખર જેમ તમે કીધું કે વરસાદ આવે ને એટલે કઈ કરવાનું મન નથી. થાય આપણેે એમ આપણને એવું થાય કે બસ સોઈ જઈએ એટલે મને છે ને એ કેહેવાય ને કે મને થોડુંક લખવાનું શોખ છે એટલે મેં કક એક કવિતા લખી હતી તો એ એવું તમને સંભળાવો છો એટલે મને લાગશે કે તમે પણ વરસાદને થોડુંક વધારે કરીથી જાણો એટલે અ મેં લખ્યું હતું કે વરસાદના ટીપા ધીરે ધીરે ઝરે ધરતી ના હૈયે હરિયાલી ભરે. ભીની માટીની સુગંધ એવી આવે મનના બધા થાક પલમાં ભૂલાવે. વાદલ ગાય આકાશમાં મધુર રાગ પ્રકૃતિ પહેરે લીલો તરી નો વાઘ. કાગળની હોળઓ ફરી યાદ અપાવે બાલપલના દિવસો આંખે તરબોલ કરાવે. ચાની ચુસકી ભજીયા નો સ્વાદ વરસાદ લાવે ખુશીઓની યાદ. દરેક ટીમ્પુ એક સંદેશ કહે અંધકાર પછી ઉજાસ જરૂર રહે. વરસાદ માત્ર રેતો નથી એક અહેસાસ છે. કુદરતે લખેલો પ્રેમનો સુંદર શ્વાસ છે એટલે અ જયારે કાલે રાત્રે કેહેવાય ને એમ મને ઓછી ઊંઘ આવતી હતી ને ને બહુ જોરદાર એટલે કે વરસાદ પડતો હતો. તો ખરેખર એમ બહુજ મન થયું કે ચાલને બહુ સમય થઈ ગયો છે કઈ લખ્યું નથી. તો બસ આ એક નાનકડી કવિતામે વરસાદ અનેને કેવાય ને કે આપણા મેઘ રાજા ને અર્પિત કરી છે અને મને એવું લાગે છે કે હવે બધાને એમ રાહત મળી છે કેમ કે આટલા સમય થી અત્યારે શું હતું કે એક જેઠસ માસ એટલે અધિક હતું તો એ પ્રમાણે અ વધારે પડતા ગરમ એટલે મેં તો મારા મમ્મીને કીધું હતું કે અરે હવે વરસાદ આવે કે નહી આવે કેમ કે અમારે ત્યાં શું છે. કે દર વર્ષે જૂન ના જૂન મહિનો આવે ને એટલે વરસાદ શરુ થઈ જાય પણ અત્યારે નથી થયો એટલે કેવાય ને કે પેલી જૂન બીજી જૂનમાં વધારે થી વધારે અગયાર થી બાર જૂન પણ હવે મને એમ થયું અરે બાવીસ થઈ ત્રેવીસ થઈ કેમ વરસાદ નથી આવ્યો કેમ વરસાદ નથી આવ્યો તો મને એમ બહુ જ મનમાં એમ બે ચેન ની થઈ એટલે મેં મમ્મીને કી ું ત્યારે મમ્મી મને સમજાવ્યું કરે આ આ વર્ષે છે ને એક માસ અધિક છે. એટલે વરસાદ નથી આવ્યો પણ ખરેખર આવ્યો તો આટલો પડે છે વરસાદ એકદમ મસ્ત મજા પડી ગઈ બધાની
હમ એ તો સાચું કીધુંને તમને જે કવિતા લખેલી જે બહુ જ સરસ છે હ મને તો બહુ જ ગમી આમ કેહેવાય ને મને એકદમ આનંદ થઈ ગયું કવિતા સાંભળીને તમારી સરસ મજાની છે તમારી કવિતા તો અને સાચું કહું જે તમે કવિતામાં ઉલ્લેખ કર્યું છે. બધું સાચે મતલબ એકદમ કેને સરસ આપણા જીવનનું કેવાય ને એક સરસ સાર છે આપણા આપણે જે રોજ જીવનમાં જો હોય છે એ બધી વસ્તુ તો એજ છે કે સાચે મતલબ કે ને કે વરસાદ પડેને તો અંદરથી મન એટલું આનંદ થઈ જાય છે ને કે એવું લાગે કે બસ આપડે વરસાદ ભી જોતા ર અને ત્યાં બેઠ હવે એને બસ ઠંડી હવાનો આનંદ મેળવતા ર આપણેે તો એ જ છે કે અને સાચું કહતું વરસાદના કારણે પ્લી વસ્તુ મતલબ લીલું એટલું બધું થઈ ગયું છે ને તમને કહું આમ આખું જોઈ ને આમ જેમ દરવાજો ખોલી ને તો આમ બધું લીલું લીલું જ દેખાય તમને આમ પક્ષીઓ નો અવાજ દેખાય તમને આમ એવું લાગે કે એ લોકો પણ ગીતો ગાય છે અને એટલા આનંદમાં છે. તો આમ કેવાય ને કે કુદરત બહ સરસ એક મજારો નજારો થઈ ગયો છે અને બધી જગ્યાએ આપણે જાશું પણ હમણાં જો કામ મજા પણ આવશે. વારણા દેખાશે તમને અને લોકો આનંદી દેખાશે અને એ જો બીજી ઋતુમાં તમે જો ને તો લોકોમાં આટલો આનંદ ન દેખાતો હોય એટલે કે લોકો શું છે કે આપડા રોજના કામમાં હોય અને અ કહેવાય કે થાકી ગયેલા હોય પણ આ ઋતુ એવી છે ને કે લોકોમાં જે થાક છે લોકોનો એ ઓટોમેટિક જ વયો જતો હોય નીકળી જતો હોય છે. તો એ છે કે મતલબ આ ઋતુમાં એક અલગ જ કહેવાયની મજા છે એમ ખાવા પીવાની મજા કયો તમે કે ફરવાની મજા કયો તમે હમણાં તમે જોશો તો થોડાક ટાઈમ શાકભાજી પણ એટલા સરસ આવી જશે ને કે નવી નવી વાનગીઓ બનાવવાની પણ મજા આવશે તો એ છે બીજું તમે કઈક કયો નવીનમાં
નહી ખરેખર તમે બહુ સાચું કીધું કેમ કે હવે વરસાદ આવે ને એટલે બધાનું મનમાં એમ આ આ કહેવાય ને કે આપણા મનમાં એમ શાંતિ પસારી જાય તો હવે ખાવાની પીવાની એટલે બધું જ કરવાની અ વરસાદના મોસમમાં તો એકદમ આપણને સરસ મજાનું કેવાય ને કે વાનગીઓ પણ મળે છે અને વાનગીઓ બનાવીએ છીએ એટલે હવે તો ઘરમાં એવું એવું થાય છે કે મતલબ. અ અ અત્યારે શું કે શું. કેવાય પાત્રા ને એ બધું મતલબ ઘરમાં બણશે તો. તમને શું લાગે તમે કઈ નવું બનાવો છો.
નવીન માં તો તમને કહ તો હમણાં. જે નવી વાનગી જિંદગી કેવા. લીલી ડુંગળી આવશે ને ત્યારે તો મજા આવશે જમવાની મતલબ એવું સરસ. મજાની વસ્તુ બનશે નવી નવી લીલી ડુંગળીઓ નામ લીલા વ. તણા. ને એ બધું યુઝ કરી આપડેને પુલાવ જે ભાત બનાવે એમાં નાખે તો આા શું મજા આવી જાય એની. સુગંધ જ આવતી હોય છે. કેહેવાય ને પાલક અને મેથી અને મા મેથી ના ભજીયા મને તો બહુ જ ભાવ્યો. ના ભજ્યા તમને શું લાગે.
હ. અરે હા મેથી ના ભજીયા એટલે સાચું કહું ને એકદમ અમે લોકો ક અમે લોકો અહીંયા છે ને એવું. ક્યારે બોલીએ મેથી ના ગોટા એવો બોલીએ તો. એટલા સરસ લાગે કેવાય ને કે આ બધા માટે સારા છે એટલે જે નાનું છોકરું હોય ને. એ પણ સારી રીતે ખાઈ શકે એને પણ વધારે એ પણ એવું નહીં કે કે મને તીખું લાગે કેમ કે. આપડે બહ ઓ કેવાય ને મસાલો ઓછો હોય છે પણ સ્વાદ વધારે હોય છે એટલે. ખાસ ઓછી હોય. પણ એમ જયારે આપડે ખાવા બેસીએ તો ખબર નહ. પ ક્યારે આખું પ્લેટ ખાલી થઈ જાય તો હા બસ. એટલી વરસાદ આવે ને મસ્ત મજા પડી જાય બધાની. અને સાચું કહું નહી તો આપડે પણ કેટલા સમય પછી વાતો કરી અને બહુ મજા આવી કે આપડે એમ. એકબીજાના વિાર જાણ ને. ખરેખર મને બહુ જ ગમ્યું તમારી સાથે વાતો કરીને વરસાદના દિવસો ફરીથી યાદ. કરીને અને નાનપણના દિવસો પણ યાદ કરીને કેમ કે આપણે કેવી રીતે નાણા હતા ત્યારે. કેવા હતા. પણ કેહેવાય ને કે ક્યારે પણ કાલ જે હોય છે ચક્ર એ ફરે છે એટલે. કાલ ક્યારે ઉઊભો નથી રહેતો. તો બસ મને બહુ મજા આવી આપણે ફરીથી વાતો કરીએ એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમારો બહ જ બહ જ આભાર અને ફરીથી મળીએ ચાલો આવજો.
આવઈ પાછાળશો આપડે ચોક્કસને બો.